અલાલેકુમ.
જય શ્રી કૃષ્ણબેન.
જય શ્રી કૃષ્ણ. કેમ છો?
હું પણ મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજા મે શું આજ સવારે ઘરની આગાસી પર ઘણા પરિંદા જોયા છે.
હા બિલકુલ સવારા સમય ચરકલી, કબૂતર, કાગલો અને મેના બધા દેખવા મળ્યા.
સાચું કહો છો તમે મને શકલી ખુબ ગમે છે. નાના હોય ઓર સાતા ખુબ ફૂતી ફૂર્તીલી હોય છે.
એકદમ સાચું કીધું તમે. પહેલા ગામને ઘણી ચક ચકલી જોવા મળી હવે ઓછી થઈ ગઈ છે. એનું કારણ શું હોય?
અ એનું કારણ અને પેલા સાચું ગાવામાં ઘણી સકલી જોવા મળતી હતીથી. તો ઝાડુ પોચા થઈ ગયા
હા હા બિલકુલ અને ઘરની બહાર પાણીનું વાસણ મોકલી શકીએ, દાળના નાખી શકીએ અને અને કબૂતર પણ રોજ આવે છે કબૂતર શાંતિનું પ્રતિક માનવામાં આવે છે.
બિલકુલ હ સાચી વાત કહો છો. પર્યાવરણ નો ફેરફાર થાય આપને શું કરીએ.
બિલકુલ સાચું ક તમે. અને કાગલો વિશેષ તમારું શું નામ માનવું છે? અને કાગડો ખૂબ હોશિયાર પક્ષી છે એ પાલતુ ખો ખોરાક શોધી લે છે.
હેલો સાચું કહો છો તમે.
હા. અને મોર જોવાવામાં ખૂબ ગમે છે મને મોર ભાર ભારતમાં રાષ્ટ્રીય પક્ષી છે ન.
વરસાદના મોસમમાં તો એમને નાચવા જોવામે આવે છે મોર તો ખુબ ગમે છે નાનું
બિલકુલ સાચુંક્યો. અને તોતા પણ ખૂબ સુંદર લાગે છે મને તો.
હા અને તોતા અમુક શબ્દો અને રાખીને બોલાવા પણ બી શીખવી જાય છે.
બિલકુલ સાચું કીધું હવે જનાવરોથી વાત કરીએ.
હા ગાય આપણ આપણા માટે ખૂબ ઉપયોગી જાનવર છે દૂધ આપે છે ભેસ પણ આપા દૂધ આપે છે અને ઘણા લોકો આને પાલે છે.
એકદમ સાચું કીધું તમે. બકરી દૂધ પણ અમુક લોકો માટે ઉપયોગી માનવામાં આવે છે. અને કૂતરો ખુબ વફાદાર જાનવર છે બિલાડી ઉધર પકડે છે અને ગામરા પાલવાવામાં આવે છે હેલો
હા રએ છીએ આપરી અ
હા હા અને ઘોડા પહેલા સમયમાં મુસાફિર માટે ખૂબ ઉપયોગી લેવામાં આવતો
હા સાચું કહો છો તમાને ઉઊટ ના અ રનના વિસ્તારમાં ખૂબ ઉપયોગી છે હાથી ખુબ શક્તિશાળલી જાનવર હોય છે
એકદમ સાચું કયો તમે સિંહ જંગલ ન રાજા કહેવામાં આવે છે બાગ પણ ખૂબ તાકતવર અને સુંદર જનાવર છે
હમ બિલકુલ એ સાચી વાત કો સો તમે જાન જનાવર અને પરિંદા આપનો પર્યાવરણ ન મહત્વ છે એ આપણે બધા એ અને સાંભ સાંભળવા રાખવા જોઈએ
બિલકુલ સાચું કય તમે પ્રગતિનું રક્ષણ કરશું તો બધાનું જીવન સારું સારું હત હશે
બિલકુલ સાચી વાત કહો છો તમે અને જંગલના ફેરફાર અ જવાનનો અનુભવ છે એક વાર પરિવાર સાથે જંગલમાં સફારી ગયા હતા
હા ત્યાં શું શું જોયું
હિરણ મોર વાંદરા નીલ ગાય અને ઘણા પરિંદા જોયા
હા અને હરણ તો ખૂબ સુંદર લાગે છે.
બિલકુલ સાચી વાત કહો છો તમે અને ચાર ખૂબ સરસ હોય છે પર વાંદરા ખુબ નટકટ હોય છે અને અ એ લોકોની હાથમાંથ થી ખાવાનું પણ લે છે એટલે જંગલમાં જાય ત્યાં સાવધાની રાખવી જોઈએ.
બિલકુલ સાચું કહું જે નાવરું પરેશાન કરવા જોઈએ નહીં. ઘણા લોકો ફોટો પાડવા માટે ઘણા નજદીક જતા હોય. એ ખોટું છે સુરક્ષિત અંતર રાખવું જરૂરી છે.
બિલકુલ એ સાચી વાત કહો છો તમે પરિંદા પિંજરામાં રાખું અને કેવું લાગે છે મને તો ગમતું નથી એને આઝાદ રાખવું રાખવું દેવા જોઈએ ને
એકદમ સાચું કય્યું ખુલ્લા આકાશમાં ઉડતા પરિતા જોવા તો આનંદ અલગ સ હોય છે આ પ્રકૃતિની સુંદરતા વધારે છે. શિયાલિયામાં ઘણા પરિંદા બીજા દેશમાંથી આવે છે.
બિલકુલ ની સાચી વાત કો કહો છો તમે હા અનેને સ્થાંતરણ કરતા પરિંદા કહે છે આપણા દેશ અને જોવા માટે ઘણા લોકો આવે છે પક્ષી પ્રેમિયા માટે એક ખાસ સમય હોય છે જનાવરોનેને સમયસર પાણી અને ખોરાક મળે એ પણ જરૂરી છે.
એકદમ સાચું કયું ખાસ કરીને ઉલ્લા ઉનાલા મે એ સમય પર ઘર બહાર પાણી નું વાસન મૂકી શકે ને તો નાના પ્રયાસનો પણ ઘણા જીવોમાં મદદ મળી શકે છે ઘાયલ પક્ષી જોવા મળે તો શું કરવું
નજદીક ના પશુ ચિકિત્સક અથવા પશુ સેવા સંસ્થા સાથે સંપર્ક કરવો એ ખુબ સારી વાત છે.
એકદમ સાચું ગયું બાળકોને પણ નાનપણથી જાનવરો અને પરિંદાનું પણ જયા શીખવી જોઈએ છે.
સાચી વાત કહો સોચતા મે બળકોને પણ બી શીખવાનું જોઈએ કે જાનવર અને પરિંદા થી દયા દયા કરવી જોઈએ વણા પ્રેમ ભાવ રખવું જોઈએ તો સાચી વાતી પ ચાવરો ને બી શીખાવણી જોઈએ.
એકદમ સાચું કહો તમે એથી એમાં સંદેશમાં આવે છે ને તો બધા જીવોમાં જી જીવવાનો અધિકાર છે.
બિલકુલ સાચી વાત કહો છો ઓર ખુલ્લા આકાશમાં પરિંદા ઉડતા જોઈએ તો ખુબ સરસ લાગે છે. ઓઔ છોટા છોટા બાલકા તો વડા દેખે ને ખૂબ સરસ લાગે ખુબ ખુશી થાય છે બધાને
એકદમ સાચું કયું અને ઉડતા આકાશમાં પરિંદા જોવામાં આનંદ અલગ આવે છે.
હમ બિલકુલ સાચચી કહ સોતા મે
પણ જાનવરોને પરેશ પરેશાન નહી કરવું જોઈએ વળને ખુબ પ્યાર વગેરા દેને જોઈએ
એકદમ સાચું ક તમે એના સ્થાનન કેને પરિંદા કહે છે. આપણા દેશમાં અને જોવા માટે ઘણા લોકો આવે છે.
બિલકુલ હ સાચી કહો છો ઓ ઘણા મોટા મોટા મગરા હોય છે ને વણામે ખુબ ફસી પશુ પક્ષી થાય છે ઓર વળરી અ સુરક્ષા રાખવાની અ અરી જિ્મેવારી છે
એકદમ સાચું કયો પક્ષી પ્રેમીઓ સાથે એ ખાસ સમય હોય છે જનાવર સમયસે પાણી અને ખોરાક મળે એ પણ જરૂરી છે
બિલકુલ ખરી વાત કહો છો તમે ખાસ કર તો ઉનાળા અમે બહુ ધ્યાન રાખવું જોઈએ કે ગાય્યા ગાય પ્યાસ પ્યાસ લાગી રહ હોય તો અ ઘર બહારને બી પાણી મોકલવું જોઈએ
એકદમ સાચું કયું તમે એનું કહેવાય કે નાના પ્રયાસથી પણ ઘણા જીવાને મ પાણી મળી શકે
સાચું કહો છો તમે ઓર ઘાયલ પક્ષી જોવાને મને તો વણાને અ ચિકિત્સા પા ચિકિત્સા સેવા અમે કરવું જોઈએ વણા વણા ન ઈલાજ કરવું જોઈએ ઓર વણા ને બહ જ મતલબ રખવાનું જોઈએ
એકદમ સારો સ્વાદ કરી છે તમે એ ખૂબ અચ્છી વાત છે બાળકોને પણ નાનાપથી જાનવરો અને પરિંદા પ્રત્યે દયા શીખવાવી જોઈએ એથી એવા સંદેશ આવે છે ને તો બધા જીવનમાં જીવોને જીવન મળે છે
બિલકુલ ની સાચી વાત કહો છો તમે પણ પર્યાવરણ સ્વસ્થ રાખવું જોઈએ ઓ આજની વાત સારી વાત થઈ આગલી વાત બીજા જાનવરો પરિંદો વિશે પણ કરીશું
જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ